હેલો
હલો
જય શ્રી કૃષ્ણ બહેન કેમ છો,
હલો અવાજ આવે છે,
હા આવે છે,
જય શ્રી કૃષ્ણ કેમ છો,
મજા મે છું તમે કેમ છો
હું પણ મજામાં છું બીજું શું ચાલી રહ્યું છે,
આજ શું બ બનાયું જીમવામાં
જમવામાં આજે તો દળ ભાત શાક રોટલી બધું બનાવીએ છે, જો ને આપડે ગુજરાતી ખાનપાન એટલે તો તમને ખબર જ છે, કે બધું ખાનપાન કેટલા પ્રકારનું ગુજરાતી ખાવાના કેટલા શોકીન હોય છે, એટલે એમની તો ખાનપાનમાં કેટલી બધી વેરાયટીઓ એડ થાય છે, તો હમણાં તો જો અમે દા ભાત શાક રોટલી અને કેરીનોો રસ બનાવ્યો છે, તમે શું બનાવી્યું છે? તે
હા ગુજરાતી ભોજન ની વાત તો અલગ હ હોય છેને
બિલકુલ સાચું કહો છો તમે ગુજરાતના ભોજનનું તો એકદમ અલગ જ વાત નિરાલી જ વાત છે, અહીંયા બધા સવારના નાસ્તામાં પણ કેટલી બધી વેરાયટીઓ જમવાનું રાખે છે. ખાખરા થેપલા
બિલકુલ સહી ઘરમાં બનતું ભોજન સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે, ના
હલો તમારો અવાજ બહ ઓછો આવે છે,
બહુ ઓછો આવે છે, અવાજ અવાજ નથી આવડતી
આવે છે આવે છે ચાલો ત ચાલુ રાખો હલો
હા
હા આપણે જોુઓ ને ગુજરાતી ભોજનની તો કેટલી બધી વેરાયટીઓ છે, અને નાસ્તામાં પણ ગુજરાતીઓ કેટલા બધા શોખીન છે, ખાંડવી ખમણ સમોસા પછી ખાખરા થેપલા અને થેપલાનું તો શું કેવું ક્યાં પણ આપણે બહાર જઈએ તો પણ થેપલા આપણે સાથે લઈ જઈ શકીએ છે, અને થેપલાનું તો એવું બી છે કે આપણે ક્યાંક પ્રવાસે જતા હોઈએ તો અથાણું હોય તો એનું સ્વાદ પણ વધી જાય છે.
સાચી વાત છે, અનમુ ઘરનું તાજું ભોજન હંમેશા બહાર બહારના ભોજન કરતા સારું હોય છે ને,
બિલકુલ ઘરમાં બનતું ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે, તમે સવારના નાસ્તામાં શું શું લો છો
ક્યારેક ઉપમા ક્યારેક પોયા ઓર ક્યારેક થેપલાની દહી
મારા ઘરણે પણ થેપલા બધાને જ બહુ જ પસંદ છે, મારો નાનો ટાબરયો છે ને એને તો થેપલા બહુ જ ગમે છે, હું જય્યારે પણ મેથીની સીઝન હોય છે ને ત્યારે શું લાંબા ગાળા સુધી આપણે મેસી મેથીને સુ સુકવીને મૂકી દઈએ ને તો મેથી ના થેપલા બધાને બહુ ભાવે છે, એટલે અમે તો મેથીને પણ સકવીને મૂકી દઈએ છીએ,
મારે ઘર ભી થેપલા થેપલા યાત્રા દોરન પણ ખૂબ કામ લાગે છે, લાંબા સમય સુધી સુધી તાજા રહે છે, ને
હા અને અથાણું સાથે હોય તો સ્વાદ કેટલો વધી જાય, તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો?
હા પણ હોવે હોવે ઓછી કરી દીધી છે, વધારે શા સ્વાસ્થ્ય માટે સારી નથી
એકદમ સાચું કહો છો તમે પાણી અને તાજા ફલનો રસ વધારે લેવો જોઈએ, કારણ કે આપણા શરીરમાં આપણી જો ગરમીનો હમણાં તો ચાલી રહ્યો છે, મોસમ તો તમને ખબર જ છે, કે ડોક્ટર પણ આપણને રો રોજ ખૂબ જ પાણી પીવાની સલાહ આપે છે, એટલે આપણને પાણી સાથે તાજા ફળોનું પણ સેવન કરવું જોઈએ.
પાણી શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે, તો પાણી ખૂબ વધારે પીણો છે.
પીવું જોઈએ સચ ું કહ છો તમે આજકાલ ફાસ્ટ ફાસ્ટ ફૂડનું ચલન કેટલું વધી ગયું છે બાળકો પણ પીઝઝા અને બર્ગર અને નૂડલ્સ એ લોકોને બહુ જ ગમે છે.
પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ ખાવવું યોગ્ય નથી,
બિલકુલ સાચું કહો છો તમે આ રોજ રોજ અગર ફાસ્ટ ફૂડ ખાઈએ તો એમાં તમે જોવ ને કેટલું મીઠું હોય છે, તેલ વધારે હોય છે અને એના મસાલા પણ બહુ જ તેજ હોય છે, એની સાથે સાથે એ કયા પ્રકારના શાકભાજી શાકભાજી સાથે એ તાજા હોય છે, કે નથી કઈ વાતનો કઈ ઠેકાણો રહેતો નથી આ બહાર જે બહારનું બનેલું ફાસ્ટ ફૂડ હોય છે, એમાં હાઈજેનિક નું પણ આપણને જોવું પડે છે, એ બહારનું રોજ રોજ ખાવાથી ફેટ પણ વધે છે, અ તળેલું ને એવું બધું ખાવાથી કેટલી બધી બીમારીઓ પણ આ લાગી જાય છે,
એનાથી વજન વધી શકે એના એને બીજી તકલીફ પણ બી થઈ શકે તો એટલે જો હમ્મ
એટલે જ તો ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે. તમે બાળકોને સ્વસ્થ ખાનપાન માટે માટે કેવી રીતે પ્રેરણા આપો છો,
મેં બાળકોને સ્વસ્થ ખાનપાન માટે હું તો તવોનો ફલકોની સુંદર પ્લેટ બનવા બનવાય આપું છું,
બરોબર તમે તો ફલો ફલો સાથે એ લોકોને અ યુક્તિથી અલગ અલગ પ્રકારના ફલોને આપણે જો અલગ અલગ પ્રકારથી કટિંગ કરીને આપીએ, ને તો બાળકોને પણ ફ રંગબિરંગા ફળ જોઈને અને બહુ જ ખુશી થાય છે, અને બહુ સારી રીતે એ લોકો ખાય છે, આ તો તમારી બહુ સારી યુક્તિ છે,
અમારા ઘરે દરરોજ એક ફલ ખાવાનો નિયમ છે.
ખુબ સરસ સફરજન કેળું પપૈયા દ્રાક્ષ અને જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદેકારક છે, અને હમણાં તો ચાલી રહ્યો છે, કેરી ન સીઝન એટલે તમને ખબર છે, કેરી તો બધાને ભાવે નાના બાળકોને બી ભાવે અને મોટા ને બી ભાવે
સાચી વાત કવો છો તમે તમે સાસ પીવાનું પસંદ કરો છો કે નહીં કરો છો
હા ગુજરાતમાં તો તમને ખબર જ છે, કે છાસ વગર ભોજન તો પૂરો જ ના થાય છાસ તો ભોજનનો એક મહત્વનો ભાગ છે,
હા ચાસ પીવાથી પાચનશક્તિ સારી રહે છે,
બિલકુલ અને ગરમીના સિઝનમાં શરીરને ઠંડક પણ મળે છે, અને થોડો આમ એવું પણ રહે છે, કે જ્યારે આપણે છાસ પીએ છીએ તો ગરમીના સિઝનમાં તો ડડીહાઈડ્રેશનનો પ્રોબ્લેમ પણ નથી રહેતો. તો એના માટે પણ છાસ પછી એવા જે પેય પદાર્થ છે, એ જરૂરથી આપણને ગરમીના સિઝનમાં એનો વધારો કરવો જોઈએ
મારા દાદા રોજ ઝીમવા પસીી સાજ પીતા હતા.
હા તો તમને ખબર છે, આપડી જે જૂની પેઢી હતી ને એ ખાવામાં બહુ જ સમજદાર હતી તેઓ હંમેશા પૌષ્ટિક ભોજન જ લેતા હતા, એમનો ભોજન બિલકુલ સાદો સાધારણ અને પૌષ્ટિક હોતો હતો. એનાથી એ બહુ જ સ્વસ્થ અને અ તંદુરસ્તીથી જીવતા હતા એટલે તો તે લોકો લાંબો આયુષ્ય ધરાવતા હતા
તમે શું માનો છો સવારે નાસ્તા કરવાનું મહત્વ શું છે?
અરે હું એમ કઉ છું આ સવારનો સમય એવો હોય છે કે બધાને પોતાના કામ પર જવાની બહુ જ ઉતાવળ હોય છે તો આવામાં કેટલાય બધા એવા લોકો હોય છે જે લોકો એ પોતાનો નાસ્તો મૂકીને અને જતા રહે છે પણ એવું કોઈ દિવસ નહી કરવું જોઈએ સવારનો નાશતો શરીરને ઊર્જા આપે છે એટલે સવારનો નાશતો જરૂર થી લેવો જોઈએ ઘણા લોકો જયારે અ નાસ્તો તો કર્યા વગર ઘરથી બહાર ની જાય છે ત્યારે એ લોકો આખો દિવસ ઉર્જાવાન અનુભવતા નથી આખો દિવસ એને થાક લાગે છે પછી અ કેટલા બધા જાતની બીજી બીમારીઓ પણ થઈ રહે છે એટલે સવારે નાસ્તો તો જરૂરથી કરવો જોઈએ
હા ઘણાં લોકો કાર્યા વગર એમે કેટલી જાય છે તો એ સારી આદત નથી નાસ્તો દિવસની શરૂઆત માટે જરૂરી છે
બિલકુલ એનાથી શરીરમાં તાકત રહે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ એ મદદ મળે છે આ ચાલો તો તમે એમ કહો કે તમને ગુજરાતી મીઠાઈઓમાંથી મીઠાઈ કઈ પસંદ છે
માને શ્રીખંડ અને મોહન થાલ ખુબ ભાવે છે
હા અને મને તો કહું કે વાસુદી અને ખીર બાસુ સુધી તો મને ખૂબ જ ભાવે છે
પણ મીઠાઈ મર્યાદામાં જોઈ ખાવી જોઈ
બિલકુલ સાચું કહો છો વધારે પડતું મીઠું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સંતુલિત આહાર જ સર્વોત્તમ હોય છે તો તમને શાકભાજીમાં શું વધારે ગમે છે
પી દૂધી તૂરી ઓર ગવાર અને મથ મેથી
ચાલો આ તો તમે કેટલી બધી સારી વાતો પણ બતાવી હવે આપણેે ફરીથી મળીશું અને તમે પણ તમારે ખુબ આનંદથી રેજો અને આપણા સ્વાસ્થ્ય ન ધ્યાન રાખજો અને પૌષ્ટિક ભોજન લેતા રહેજો ફરી મળનીશું આવજો જય શ્રી કૃષ્ણ હા